હલો..
હલો..
નમસ્તે.. મજામાં છો તમે..
હેલો..
હલો નમસ્તે. હજ. મજામાં છો તમે.
હલો.
હેલો મજામાં છો તમે.
હેલો.
હા મજામાં જ તમે.
હા હા મજામાં છ બોલો બોલો કેવું ચાલે તમારે.
બસ સારું ચાલે. તો તમને દિવાળી વિશે જણાવવા. ગતી રહ્યા.
બરાબર દિવાળીની તૈયારીઓ ચાલે છે એમને.
હા. અત્યારે નાસ્તા બધા બના્યા. છે. પેલો ઘૂઘરા પછી ચોરા. મગફળી માઠ આ ચેવડો એ બધું બનાવાની તૈયારી છે.
અત્યારથી એમને.
હા. તમારે કેવું ચાલે.
અમારે તો જો ને હું અમારા મમ્મી બને કા પર જઈએ એટલે અમને તો એ ટાઈમ ના હોય ગ સ્પેશિયલ બનાવવાનો હવે દિવાળી આવે છે તો બનાવાનું તો છે જ તો આગલા દિવસે થોડો ટાઈમ કાઢી ને જો તૈયાર લાવ દઈશું તો પછી આગલા દિવસે જ બધું બનાવી દઈશું એમ આટલા પહેલા તો હવે અમા. ઓફિસમાંથી રજાઓ પણ ના મળે એટલે.
હા એ પણ વાત સાચ. જ.
બસ જોકે દ સૌથી મોટો તો તે આપડ તહેવાર હિન્દુઓમાં તો દિવાળી તે એટલે ધૂમધામ ચાલતી હોય કે.
હા.
બરાબર. કપડા બપડા લાવયા છો ને તમે.
ના હજુ એ બાકી છે અત્યારે થોડું થોડું બધું કરીએ છે પછી કપડા લેવા જઈશ.
બરાબર.
તમારી કેવી ચાલે તૈયારી?
અમારે ચાલે જ છે, દિવાળીમાં તો મેં કીધું એમ પેલા તો ટાઈમ નથી મળતો, એટલે હજુ તો એવું તો કઈ નહી, પણ હા, કપડાં લેવાનું થોડું વિચાર્યું છે. બહાર જઈએ ને એટલે બહાર થોડા નવા કપડા જોતા રહીએ.
હા, અત્યારે તો. ઓફર હસે જ બધે.
હા, દિવાળીના લીધે બધી ઓફર્સ ઘણીબધી હસે.
હા.
દિવાળી તો પહેલા, દિવાળીનો તહેવાર તો પહેલા થતો હતો અત્યાર તો તોય ઓછું છે.
હા.
પંદર વીસ દિવસ પેલ્લા બધું ઘર સાફ કરવાનું તૈયાર થઈ જતીતી, અને બધું ઘણું બધું થતું. તો અત ત્યારે એટલો બધો ક્રેઝ નહી રહ્યો લો, કોમાં એવું છે
પણ છે. અત્યારે તો બધા નવા વરશના દિવસે એકબીજાના ઘરે પણ નહી જતા,
હા, એ પેલા મને,
સેજ જ બધા મોકલી દે.
હા, એ, એજ એજ. આવું નાન- એ ત્યારે દિવાળી બહુ અલગ રીતની તે ઉજવા ઉજવાતીતી, અત્યારે તો બહુ ફર ધમલ, બધું થઈ ગયું છે. પેલા તો, આખું કુટુંબ ભેગું થતું હવે એવું નથી, હવે તો બસ અ. હાઈ હેલો કરી દીઘું, હેપી દિવાલી કેય દીઘું, હેપી ન્યુયર તેબી ફોન પર.
હા, એટલે જ ને!
તમારે કેવું થતું તું પેલ્લા?
અમારે બી, અમે પેલા, હું નાની હતી ને તો, ત્યારે અમે બધા વડીલોના ઘરે જઈએ, પગે લાગે પછી બેસીએ, નાશ્તો કરીએ, એકબીજાને મળીએ એવું બધું હતું. અત્યારે તો પછી કામ ના લીધે જવાતું નથી.
અમારે એવું જ છે. કામના લીધે તો છોડો, પણ હવે હા જોકે એવું જ કેહેવાય, કે કેવું થઈ ગયું છે કે આમ રજાઓ ના મલતી હોય, નોકરીમાંથી લોકો થાક્યા હોય તો. થોડા દિવસ જે રજાઓમાં મલે, લોકોને લાગે, ઘેર આરામ કરી લઈએ, એવું લાગે.
હા પછી અમુક લોકો ફરવા જતા રે ને એટલે
હા, કારણ કે આમ અ સાદા દિવસોમાં એમને રજાને મલતી હોય ને ફરવા માટે એટલે.
હા, એલે પછી એ લોકો જતા રે ફરવા.
હો, એવું ચાલે છે તેમાંઓ કોઈ પ્લાન નથી. કારણ. કે ફરવા જઈએ તો એ પાછું એ - ફરવામાં એવું થાય. કે પેલા કેટલી પ્લાનિંગ કરવી પડે પછી. પાછું જવાનું પૈસા એટલા જાય પછી પછી થાકી જવાય એ બધું વસ્તુ અલગ પાછું એટલે.
હા એટલે ને અને પછી ઘર બંધ રહે તો પછી એનું ટેન્શન થાય
હા એ પણ છે. અને જો આખી ફેમિલી હોય કે બધા હોય ને તો મજા આવે અમારે તો અરે બે જ જણ છે. કેટલે એટલી બધું. નથી એ થતું અમારે.
હા હમ પેલા તો બધા ફટાકડા ને બધું ફોડ. ત અત્યારે તો કશું નહ એટલું બધું. બું નથી હવે.
પેલા પંદર પંદર વીસ વીસ દિવસ પેલા ફટાકડા ફોડવાનું ચાલસ. થઈ જતો તો ખવાો પડે. કે દિવાળી આવશે. અત્યારે તો દિવાળી. ના દિવસે બ એલું નહ હોતું એમ.
હા.
પણ જોકે એક વસ્તુ તો સારું છે ચલો કેવું શું. થયું તો પ્રદૂષણોછ. થાય એમ આપણને નુકસાન ઓછું થાય.
પણ ઓછા પછી વાપરે ફટાકડા પાછળ.
હા એજ ને અને એના થતા અકસ્માત બી ઘટે. એટલે જાનહાની કે માનહાની નું બી ન. નુકસાન જાનહાની તો માનહાની તો ના થાય પણ જાનહા ન જે. નુકસાન હોય એવુંછું થાય એમ એટલે.
ત આવડ.
અ કોશિશ કરું છું પણ એટલી પરફેક્ટ નહી થતી એમ. કારણ કે પહેલે થી મે ડ્રોઈંગમાં એ બધામાં નથી તમને આવડતું હશે.
એમ થોડી થોડી આવડે.
મેને કું મે જોઈન બનાઈ લઉં.
હા.
અને પહેલા તો. હમણાં તો બે ત્રણ વર્ષથી બનાવી. બી નથી એમ પહેલા શોખ હતો ત્યારે નાના તો ત્યારે બનાતા હતા અત્યારે તો દિવા કીધું ને કે દિવાળી ના દિવસે અમુક અમુક. કાી ચૌ સુધી. તો અમારી રજાઓ જ નહી હોતી. તો પછી દિવાળી.
જર.
બોલો બોલો.
હા એટલે બધે એવું થઈ ગયું હવે તો માન ત્રણ ચાર ત્રણ ચાર દિવસ ની હોય રજાઓ.
એજ ને તો એમાં પછી એવું થાય ક્યાં વહેલા ઉઠીએ અને ક્યાં બધું કરીએ. એના કરતા જે એક બે દિવ જે. બે દિવસ આરામ મળ્યો હોય દિવસે. કરી દઈ એવું થાય પછી. એવું બું ચાલે છે હવે જોકે તો દિવાળી કરતા બીજા બધા આ જે તહેવારો છે એ બી પાછા વધારે ગમે મને નવરાત્રી બહુ ગમે.
હા નવરાત્રી પણ છે તો બહજ. આપે ગુજરાતીઓ અને. તો બહુ જ સારી રીતે.
હમ દસે દસ દિવસ ગરબા હા.
હા અત્યારે તો ફોરેનમાં. ી બહ નવરાત્રી મસ્ત રીતે મનાવે છે.
સારું હા અમે ઘણા વિડીયોસમાં જોતી હોઉં છું. એ લોકોને ભી બઉ. ક્રેઝ વધી કરવાનો.
હમ.
પછી જોકે આપડે તો તહેવારો બધા બધી જગ્યાએ કઈક ના કઈ રીતે ઉજવાય હોળી ધૂળે ટીવીી છે. મને ઓું શું ગમે છે. ચાલે એમ.
હા તમને કયો તહેવાર ગમે.
મેં તો કીધું ને મને એક નવરાત્રી ગમે બીજું એક ઉત્તરાયણ ગમતું હતું પણ હમણાં ન કેવું છે કે અ દોરીને દોરી અને પતંગના લીધે. ને બધું જે નુકસાન થાય ને પ્રાણીઓને પછી. એના લીધે હવેવ થાય કે. હ એ બી નથી ગમતું એમ.
હા એ પણ છે વા. અને મારું પણ ફેવરેટ નવરાત્રી. અચ્છા.
હમ એમાં કેવું કે ઓછું એમ કે રાત્રે કોઈ કોઈને કશું ડિસ્ટર્બ કર્યા વગર મતલબ એક કોઈ આપણે પ્રાર્ટ ગમે તેમાં જઈએ આપણે સીધી વસ્તુ છે કે સોસાયટીમાં. અમે બ જોર જોરથી બહ લાંબા સમય સુધી ના વગાડી શકાય પણ કોઈ પાટી લોડ અસંગમાં જઈએ તો કોઈ પણ પ્રકારના વગરે આપ આપંચય કરી શકીએ એમ.
હા.
એવું છે. તમે જાઓ છો ગરબા ગાવા. હા.
હા હું જાઉં ને એેલા અત્યારે. તો બહ નથી જવાતું પણ સાતમ આઠમ જેવું જવું.
બરાબર. અમા નવરાત્ર. ત્રી ય હ તો એવું થઈ ગયું છે પાછું કે પેલા ઘણો ક્રેઝ હતો. હવે.
અત્યારે તો બધે પાસ સિસ્ટમ. થઈ ગઈ.
હા એ પણ છે. પેલા એવું નતું પેલા તો દર. દર શેરી એ શેરી ગરબા રમવાનું. નેર પેલા તો
હા.
તો હવે. એટલું બધું નહી રહ્યું કઈ પેલા થતું શું બધું બધા બધાં તહેવારોમાં એવું જ છે એવું નય કે ખાલી નવરાત્રી કે પછી દિવાળી કે પછી બધા તહેવારોમાં. કાલ. કે હવે લોકો. જીવન શૈલી બદલાય છે, લોકો બીઝી રહી છે, કામમાં તો હવે થોડું એમને આપડે પણ સમજીયએ કે પેલા જેવું હવેને હરે એમ અને પાછી ઉપરથી પાછી ફોન આઈ ગયો.
હા એજ
કઈ નઈ તમે દિવાળી માં આવજો ઘરે બીજું શું તો હવે.
હા તમે પણ આવજો એમ. નાચ તો હવે બનાવ આટલ બધું તમે ચાખવા આવજો.
હા હા પાકું પાકું એ તો આવું જ પડશે ને હવે મારે અહિયાં તો મેં કીધું એમ કે અહિયાં તો કઈ બન્યું જ નહી તો ત્યાં જઈશું બીજું શું હવે
હા ચો બસ બસ આવજાવ.
બ સારું સારું પેલા તમે મારા ઘેર આવજો પછી હું તમારા ઘેરે આવીશ.
હા સારું
સારું ચલો.
મળે.
હા બ